હલો હા નમસ્કાર
હા તો આજે છે ને આપડે ભોજન સાથે લેવામાં આવતા વિ પ્રકારના તેના સ્થને એ વિશે વાત કરી શક
હા આ વિષય તો ખુબ જ રસપ્રદ છે લગભગ દરેક જગ્યાએ તો ભોજન સાથે કોઈને કોઈ પીણું તો લેવામાં આવતું જ હોય છે
હા અને સૌથી સામાન્ય પીણું તો આ પા છે ભોજન દરમિયાન કે પછી ઘણા લોકોને પાણી પીવા તો જોઈએ જ
એ તો છે ને કેટલાક લોકો ભોજન પહેલા થોડું પાણી પીવાનું પસંદ કરે છે જયારે કેટલાક લોકો એવા હોય છે કે જે ભોજન પછી પાણી પીવે છે
હા અને છાશ પણ ભોજન સાથે ખૂબ જ લોકપ્રિય પીણું છે એક
હા બિલકુલ અને એમાં તો ગુજરાતી જે લોકો હોય એમને તો છાસ વગડ ચાલે જ નહી અને ખાસ કરીને તો ઉનાળામાં છાસ નો ઉપયોગ વધુ થાય અચછા
હા અને કેવું કે છાસ માં ક્યારેક જીરું મીઠું અને કોથમીર પણ આમ ઉમે ફવામાં આવતી જ હોય છે
હા એ તો છે કારણ કે તેનાથી તેનો સ્વાદ વધુ સારો બને છે
હા અને દહીં માંથી પણ આમ બનતું લસ્સી પણ આમ ઘણા લોકોને ભોજન સાથે લેતા જ હોય છે
હા લસ્સી મીઠી પણ હોય છે અને ખારી પણ હોય છે ઘણી બધી પ્રકારની હોય છે લસ્સી અસી
હા અને કવું કે કેટલાક પ્રદેશોમાં તો દૂધ પણ ભોજન પછી પીવાનું એક આમ પરંપરા જેવું છે
હા એ તો છે ખાસ કરીને રાત્રિ ના ભોજન પછી ગરમ દૂધ લેવામાં આવે આવય છે
હા અને લીંબુ ન શરબત પણ એક જાણીતું પીણું છે અત્યાર તો
હા ગરમીના દિવસોમાં તે તાજગી આપે છે અને નાળિયેળનુંું પાણી પણ ઘણા લોકો ભોજનની આસપાસ ના સમયે પીતા હોય છે.
હા તે કેવું કે કુદરતી પીણું અંદર કેમિકલ ફ્રી હોય એટલે આમ બહુ સારું શ માનવામાં આવે.
હા અને ફળોરા રસ પણ આમ ઘણા પ્રકારના હોય છે ને.
હ જેમ કે કેરીનોો રસ છે નારંગી નો રસ છે દ્રાક્ષ નો રસ અને સફરજન રસવા ઘણા બધા રસ આવતા હોય છે.
હા એ તો છે સાથે સાથે કેટલાક લોકો તો છે ને ભોજન સાથે ટમેટાનો રસ પણ લેતા હોય છે.
હ હ અને ગાજર અને બીટનોો રસ પણ ઘણી જગ્યા એ પીવામાં આવે જ છે ને.
હમ અને શેરડીનો રસ પણ એટલો જ લોકપ્રિય છે.
હ અને કેવું કે ખાસ કરીને તો ગરમીમાં આ બધા રસનોો બહુ વધારે જ ઉપયોગ થઈ.
હા કેટલીક જગ્યાએ તો ભોજન સાથે ગરમ સૂપ પણ પીવામાં આવે છે.
હ અને સૂપ છે શાકભાજી પછી ટમેટા અથવા મકાઈ માંથી બનાવી શકાય. એવા જુદા જુદા સૂપ આવે.
હો અને ચા તો સામાન્ય રીતે ભોજન પછી જ પીવામાં આવતી હોય છે.
હ અને દૂધવાળી ચા અને એમ કાળી ચા બંને પ્રકારની જોવા મળતી જ હોય છે.
હાને સાથે સાથે તો છે ને કેટલાક લોકો લીલી ચા પણ પીતા હોય છે.
હા અને કોફી પણ ઘણા લોકો ભોજન પછી પીવે જ છે ને.
હા કેટલીક જગ્યા એ તો છે ને ઠંડુ દૂધ પણ પીવામાં આવતું હોય છે. ગરમ કર્યા વગર પીવે લોકો.
હા અને કેટલાક લોકો તો છે ને તેમાં બધા કે કેસર બે ઉમેર એટલે એમ કેવું કે સ્વાદ વધારી રહ દૂધ ન.
હા અને ફળોનું મિશ્રણ શબત પણ બનાવવામાં આવે છે.
હા અને કેવું કે તેમાં અનેક પ્રકારના ફળોનો ઉપયોગ થાય છે.
બિલકુલ અને દાડમનો રસ પણ એક લોકપ્રિય છે.
હ અને એના જોડે જોડે તરબૂજનોો રસ પણ ઉનાળામાં તો ખુબ જ લોકોને ભાવે ને પીવે. જો જાય બધા.
હ અને મારી મમ્મી તો કાકડી અને ફુદીનાનું જે પીણું હોય એ પણ બનાવે છે. અને એ અમને પીવડાવે.
હા કારણ કે તો ઉનાળા માં કેવું કે બહુ જ ઠંડક આપે એ પીનું તો
હ અને જોડે જોડે તો છે ને વાળ સારા થાય ને એના માટે આંમળાનું પીણું પણ બનાવી આપે છે અને અમે પીવી પીએ જય્યારે શિયાળામાં આંબળા આવતા હોય ને અ ત્યારે.
હ આમણાં તો શરીર માટે બધી રીતે બહુ જ સારા એટલે એ તો પીવું જ જોઈએ. અને કેવું કે આદુ અને લીંબુનું પાણી પણ આમ ઘણા લોકો લેતા જ હોય છે.
હા જુદા જુદા દેશોમાં જુદા જુદા પીણા ભોજન સાથે જોડાયેલા હોય. છેને.
હ એજ ને અને દરેક દેશની કેવું કે પરંપરા અલગ હોવાથી કેવું પીણા ના પણ આમ વિવિધતા જોવા મળે જ છે
હા એ તો છે કેટલાક પ્રદેશોમાં તો દહીંનું પાતળું પીણું પણ રોજ લેવાયેલ અ છેા
હ અને તો કેટલાક પ્રદેશોમાં તો કેવું કે ફળોના રસને પણ વધુ મહત્વમાં આવે. આપવામાં આવતું હોય છે.
હ તો છે પણ આપણેે જોવા જઈએ તો ઋતુ પ્રમાણે પણ પીણા બદલાતા હોય છે
હ ઉનાળામાં કેવું ઠંડા પીણા અને શિયાળા માં ગરમ પીણા એવી રીતે ઋતુ પ્રમા બદલાય
હ તો છે અને તહેવારોમાં તો ખાસ પ્રકારના શરબત બનાવવામાં આવે છે
હ અને કેવું કે મહેમાનોને તો પણ છે ને અલગ અલગ પીણા પીરસવે એટલે જેવું કોઈ તહેવાર આવે એટલે જુદા જુદા પીણા આવે ઘરમાં
હા એ તો છે નાના બાળકો માટે દૂધ અને ફળોનોો રસ તો સામાન્ય હોય પી છેા
હા અને જયારે મોટા લોકો કેવું કે છાસ છે લસ્સી છે કે પછી અન્ય પીણા લેતા હોય છે
હા ભોજન સાથે પીણું લેવાની રીતે દરેક સ્થળ અલગ અલગ હોય છે
હા પરંતુ કેવું કે લગભગ દરેક જગ્યાએ છે ને કોઈ ના કોઈ પીણું તો ભોજન ન ભાગ બને જેમ
હા પીણા સ્વાદમાં પણ અલગ હોય છે એમ એટલા માટે
હ અને કેટલાક મીઠા હોય તો કેટલાક ખારા અને કેટલાક ખાટા એટલે એનો સ્વાદ બદલાતો હોય
હા બિલકુલ સાચી વાત છે કેટલાક પાણીમાં તો ફળોનોો ઉપયોગ એટલે કેટલાક પીણામાં તો ફળ ફળોનોો ઉપયોગ થતો હોય છે
હા અને કેટલાકમાં તો છે ને દૂધ અથવા દહીં નો ઉપયોગ થાય છે
હ અને કેટલાક પીણા ઘરે બનાવવામાં આવે છે જયારે કેટલાક તોજ બજારમાં તૈયાર પણ મળી રહે છે
હા એ તો જુદો જુદા જાતનું મળે જ બધું ઘરે બનાવાય કે બહારથી લવાય અને કેવું કે દરેક પીણાની એક પોતાની અલગ જ ઓળખ હોય છે
એ તો છે જ અને સાથે સાથે દરેકનો ઉપયોગ પણ અલગ અલગ પ્રસંગે કરીશ શકાય છે
હા એ તો છે જ અને જો આપણેે ભોજન સાથે લેવામાં આવતા બીજા ઘણા પ્રકારના પીણા વિશે આગળ વાત કરીએ તો શું કેવું
હા એ તો છે કરીએ હજુ પણ છે ને ઘણા પીણા એવા છે જે અલગ અલગ અલગ સ્થળો એ જ જોવા મળે છે એમ
હ કેટલાક લોકો કેવું કે સવારના નાસ્તા સાથે ગરમ દૂધ લે છે અને જયારે કેવું કે કેટલાક લોકો આ નાસ્તા સાથે ફળોનોો રસ લે છે એવું હ
હા એ તો છે અને બપોર ના ભોજન સાથે છાસનોો ઉપયોગ પણ ઘણી જગ્યાએ આમ જોઈએ તો એ સામાન્ય છે
હ અને કેટલાક લોકો તો છે ને તેમાં જીરું પાવડર પણ ઉમેરતા જ હોય છે
હા કેટલાક લોકો કાળા મીઠાનો પણ ઉપયોગ કરે છે કારણ કે તેનાથી સ્વાદ તો થોડો અલગ લાગે છે અને એને મસાલા છાસ તરીકે પણ આમ ઓળખાય છે
હ અને કેવું કે ભોજન પછી ક્યારેક છે ને લીંબુ અને ફુદીના નું શરબત પણ પીવે તો આમ સારું પેટ માટે
હા આ પીણું તો છે ને ખાસ કરીને ગરમીમાં વધારે પીવામાં આવતું હોય છે
હા અને કેટલાક લોકો તો શું કરે ખબર સંતરા નો પણ રસ બહુ જ પસંદ હોય અમુક લોકોકાને તો
હા અને ઘણી જગ્યાએ તો દાડમનોો રસ સફળજન ો રસ અનાનસ નો રસ કેરી નો તરબૂચ નો એ ઘણા બધા એવા રસ બસ અ નું પીણું પીવામાં આવે છે એ
હ આપડે હંભળિયા ના હોય ને એવા એવા ફળના રસ બનાવે અમુક વાર તો ખરબૂજાના રસ પણ બનાવે દ્રાક્ષ નો રસ બનાવે જામફળ નો બનાવે કીવી છે સ્ટ્રોબેરી છે અને કેવું કે મિક્સ ફ આમ ફળો ન પણ રસ બધા બનાવીને પિતા જ હોય છે બધાને બહુ જ પસંદ છે
હું બિલકુલ અને દહીમાંથી બનતું જે ઠંડુ પીણું છે એ પણ ઘણા. લોકો પીવાનું પસંદ કરતા જ હોય છે.
હા અને તેમાં કું કે ક્યારેક ફળોના ટુકડા પણ ઉમેરવામાં આવે જ છે ને.
હા કેટલાક લોકો તો સૂપને પણ ભોજનનોો એક ભાગ જ માને છે એમ.
હા ટામેટાનું શું પણ ખૂબ જ જાણીતું છે.
મકાઈ નું સૂપ પછી શાકભાજી નું સૂપ પછી પેલું આવે છે ને કે દાળ. પાતળું સૂપ એ પણ આમ કેટલું અત્યારે તો બહ પોપ્યુલર છે. છેમ.
હા અને કેવું કે તેમાં અલગ અલગ મસાલાનો ઉપયોગ પણ થઈ શકે ને દાળના ને. બધા સૂટમાં તો.
હા એટલે જ બધાને એમ ભાવે અને કેટલાક દેશોમાં તો ભોજન પહેલા શ. પીવાની પરંપરા ચાલે છે.
હા અને ત્યાર પછી કેવું કે મુખ્ય ભોજન પીરસવામાં આવે એકવાર સૂપ પીવે ને પછી જ.
હમ એ તહેવારોમાં તો જેમ આપણે વાત કરી કે અલગ અલગ શરબતો પણ બનાવવામાં આવતા. હોય છે.
હા આપડે જોઈએ ને તો ગુલાબ ન સરરબત તો બહુ લોકા ભાવે અને બહ જ જાણીતું છે.
હા કે પછી કેસર નું દૂધ આવે પછી બદામ વાળું દૂધ છે. એલચ નું જે આવે છે દૂધ એ પણ ઘણું બધું આમ અત્યારે તો. બધા દ્વારા પીવામાં આવે છે પ્રસંગોમાં.
હમ અને કેટલીક જગ્યાએ તો કેવું કે વરિયાળીનું પાણી. બધું બનાવવામાં આવે.
હા અને આમળાનું શરબત હોય છે કાચી કેરીનુંું હોય શેરડીનું. તાજા રસ નું હોય નાળિયેર નું હોય આવા ઘણા બધા ફ્રૂટ. ને મતલબ એનું શાકભાજીનુંું જે હોય રસ એ કાઢવામાં આવતો. તો હોય છે.
હા એ તો છેજને ફળોનોો રસ તો કે કે પૌષ્ટિક પણ એટલો કે શરીર માટે. પણ ફળોનો રસ એટલો સારો ને કે એમાં એટલા વિટામિન્સ હોય. પછી અમુક રેસા વાળા હોય તેમાં ફાઈબર પણ મળી જાય અને કેવું કે આપણને જે. જોઈએ ને એ બધું એમાં. ફળો માંથી મળી જ જાય એટલે કેવું કે બધા જુદા જુદા પીણા લેતા જ હોય છે ખાધા. વા સાથે કે એમને એમ પણ અને આના પર તો એટલી બધી ચર્ચા. થઈ શકે છે ને આપણે ફરીથી ચોક્કસ આ વિષય પર ચર્ચા કરીશું.
હા ચોક્કસ હા ચલોો બાય.